હેલો નહી
નમસ્
તુજા છે એમછો મજામાં.
મજામાં મજામાં તમે બોલો ને હા થઈ ગયો તમે બોલો ને
અને મને પૂછા ને કરે છે ફેશનમાં રંગ કોણ સ ખરીદે છે કસ લગે છે
હ એક જ મિનિટ હા
ફેબ્રિક ફેબ્રિક નુસાર કપડો ક મહત્વ બોલો છો
ફેબ્રિકનું સાર સોચવાનું પડે છે ને એક મિનિટ હા સોચું છું બતાવું છું ફેબ્રિક માટે ના હા હા કપડા ના કપડો એટલે ફેબ્રિક એ પણ ફેશનમાં મહત્વ ન છે ને
તો હા ખૂબ કોટન, સિલ્ક, સિફોન, જર્જેટ, લેનન ક્રિપ ઓર્ગે વેલવેટ, રયોન, ડેન બધા ફેબ્રિક નો ફલ કમ્પોટની લુક અલગ હોય છે
હા ના હા ના કોટન મેં રોજ માટે ખુબ અ ગમે આરામદાયક છોએ છે
કોટન ગરમી માટે ખુબ સારું સિલ્ક અને બનારસી ફેસ્ટિવ લુક માટે ખૂબ સુંદર ચર્જેટ અને શિફોન ફ્લો બી લુક આપે વેલવેટ શિયાળા અથવા રોયલ ફે આઉટપુટ માટે ખુબ સરસ સુંદર લાગે છે
તને પ્રસ તલે પસંગ પ્રસંગ અને મોસમ પ્રમાણે ફેબ્રિક પસંદ કરવાની જઈ છે
હા જોઈએ જોઈએ બરાબર છે ઇમ્પોર્ટન્ટ છે ને એકદમ ફેશનમાં કમ્ફર્ટ ને ઇગ્નોર ન કરવો કરવો જોઈએ
હા ના બ્લાઉઝ ના સાડી એ સ્તિયાની ફેશન બહ સરસ છે
સ્ત્રીઓની ફેશન માં સાડીની બ્લાઉઝ અ શોભા છે સાડી ભારતીય સ્ત્રી ને શોભા છે
હા ના ભૂમિકા ખુબ મોટી રહે છે બ્લાઉઝ અને સાડી છે
હા બ્લાઉઝ એનો મહત્વપૂર્ણ ભાગ છે આજકાલ બ્લાઉઝ માં કેટલા બધા ડિઝઇન આવે છે પ્રિન્સેસ કટ ટરીકડ, બોટનેક, વનેક અ કોટન કોલર નેક હાઈનેક, સ્લીવલેસ, પફ સ્લીવસ, એલ્બો સ્લીવસ, બેક ડિઝાઇન લટકન, ડોરી, મિરર વર્ક, પોટલી બટન્સ બેલ્ટ બ્લાઉઝ ઘણું બધું
હા ના હા ના એકદમ સરસ સાડી સરલ હોય તો બ્લાઉઝ હેવી રખે છે અને સાડી હેવી રહે છે તો બ્લાઉઝ સાદા રખે છે મેચિંગ કોટન એમ્બ્રોયડરી પાઈપિંગ બધે નાના નાના વે લુક ને સુંદર બનાવે છે
હા સાચી વાત છે લગ્ન અને ઉત્સવ માટે બ્લાઉઝ ડિઝાઇન પસંદ કરવામાં ઘણો સમય જતો હો છે હા.
હા ના હાના. બ્લાઉઝ કેવલ સપોટ ગ્રેમેટ નથી રહું છે. પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બન ગયો છે.
હા યુવાનો અને ફેશન યુવામાં ફેશન નો ક્રેઝ. ખુબ વધાર હોય છે એશિયા માટે.
બનો. મોટી નાની ઓળખ બનાવે છે માંગે છે એ લોગ ને આવે ટ્રેડિંગ. ટ્રાય કરવાની ઈચ્છા છે સોશિયલ મીડિયા, સેલિબ્રેશન, ફિલ્મ્સ. ઇનફેક્શશન આપ સબ બધેથી ઈન્સ્પીરેશન મળે છે.
બરાબર આજ- કાલ તો ઇન્સ્ટાગ્રામ અને પ્રિન્ટરેસ્ટ યુટ્યુબ પર નવા નવા લુક જો આમ એ
હા ના હા ના સાચી વાત છે.
હા પણ એ એમાં સાવધાની પણ જરૂરી જ છે હ બધા ટ્રેન્ડ આપના માટે યોગ્ય હોય એ જરૂરી નથી ના
ના ના સાચું સાચું. સાચું કયુ કે ટ્રેન્ડેડ દેખાવા માટે સારે લો પણ પ્રક્ટિ પ્રેક્ટિકલ નખ હોય છે.
એટલે ફેશનમાં આધાનુકરણ ન કરવું જોઈએ હ. પોતાની જરૂરત કમ્ફર્ટ અને પર્સનાલિટી ધ્યાનમાં રાખી દેવી જોઈએ.
હા ના હ ના. તારે મતે ફેશન ની કમ્ફર્ટ વચ્ચે શું સંબંધ છે?
હા છે ન એક જ મિનિટ હો.
ખૂબ ગાડા સંબંન છેે. જો કોઈ વ્યક્તિ નેટ ક્લીન પ્રોપર ફિટિંગ એ પસંદાની કપડા પહેને તો એ સ્વભાવી રીતે કમ્ફર્ટ ફીલ કરે છે.
અ.
સાચુ બાત છે ને?
હા સાચી વાત છે સાચી વાત છે. હા પણ હ.
હ ઇન્ટરવ્યુ ફેશન સ્ટ્રોંગ મીટિંગ. અંગ જોઈને ત્યાં ડ્રેસિંગ કમ્ફર્ટને અસર કરે છે.
સાચી વાત છે. પણ ફેશન એટલે શો ઓફ નથી પણ પોતાનો બેસ્ટ વર્ઝન પ્રસ્તુત કરવાની કલા છે.
હા ના હા ના ફેશન સ્વચ્છતા ન મહત્વ છે શું
ખુબ જ મહત્વનું છે કોઈ ડ્રેસ મંઘો હોય પણ ગંદો કચરી વાળો અથવા બેડગો હોય તો લુક ખરાબ થઈ જશે. હા પણ. હા મને પણ લાગે છે કે સ્વચ્છતા વગર ફેશન અધુરી જ છે.
હા ના હા ના હા મને પણ લાગે છે કે સ્વછ તા વગર ફશન આધુરી છે પણ એકદમ સિમ્પલ કપડે હોય પણ સાફ સુથરા અને નીટલી કેયર કરવા વાલે હોય છે તો ખુબ સુંદર લાગે છે.
બરાબર બરાબર ફેશનમાં જ્વેલરી અને એક્સેસરીસ ન કેટલો ભાગ છે?
હ ખૂબ મહત્વ છે ઈઅરિંગ બેંગલ્સ નેકલેસ રિંગ નોઝપિન એકલી વોચ. હેન્ડબ બેગ બોટ બેટલ હેર એક્સેસરીઝ આ બધા લુક ને કમ્પ્લીટ કરે છે.
બરાબર છે. હા હા પણ બેલેન્સ જરૂરી છે હા હેવી આઉટપુટ હોય તો એક્સસરી ઓછી આઉટપુટ સિમ્પલ હોય તો સ્ટેટમેન્ટ યરરિંગ અથવા નેકલેસ ના લૂક ઉભારી શકે.
હા ના હા ના ફૂટવેર પણ લુકમાં ઘણો ફરક પડે છે.
હ ખ ફરક પડે છે ને
હમ
ચલા ફરક પડે છે. રોંગ ફૂટવેર થી સારો ડ્રેસ પણ ખરાબ લાગી શકે એટલે પ્રસંગ ડ્રેસ અને કોમ્ફર્ટ અનુસાર ફોટું હર પસંદ કરું.
હા ના ફેશન અને સોશિલ મીડિયા પણ બહુત મહત્વ છે ખૂબ પ્રભાવ કરે છે.
બરાબર. એ તો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પે ફેશન પે જે ઇન્ફ્લુઅન્સર આ બધા લોકો ના નવવા સ્ટાઇલ ટ્રેપિંગ આઈડિયા બ્લાઉઝ પેટર્ન્સ કલર્સ કોમ્બિનેશન મેકઅપ લુક અને સ્ટાઈલિંગ ટિપ્સ આપ છે. એનાથી ઇન્પ ઇન્સ્પાયરેશન મળે છે. પણ કમ્પેરિઝન પણ વધે છે. હેલો
હા બોલ બોલું છું.
હા સાચું એટલે સોશિયલ મીડિયા માંથી આઈડિયા લેવો પણ પોતાની ખોવાય જવું નહી તો સુૂટ થાય લેવું જોવાની પડે છે.
હા ના હા ના ફવશન વ્યવસાય ફેશન વ્યવસાય માટે ખુબ મોટું ક્ષેત્ર છે એને
હા છે ને આ ફેશનમાં ટટેલરિંગ બુટંગ મેકઅપ ટ્રેપિંગ સ્ટાઈલિંગ ઘણા વ્યવસાય છે.
ના ના હ ના. ખાસ કર સ્ત્રીિયાની મોટો ક્ષેત્ર ખૂબ ઉપયોગી ઘરે ઘરથી પણ કામ શરુ કરી કરી શકે
હા બ્લઉઝ સ્ટીચિંગ ફોલ પિકો ઓલ્ટરનેશન કસ્ટમ ડિઝઇન બ્રાઈડલ બ્લાઉઝ કિડ્સ વયર્સ ફન્સી ડ્રેસેિસ કુર્તી ઘણી વસ્ વસ્તુ થી વ્યવસાય થઈ શકે
હ ના અને સોશિયલ મીડિયા થી ગ્રાહક પણ મેળ શકે છે.
હા એકદમ ફોટો મોકલો ડિઝાઇન બતાવ ઓર્ડર લો બિઝનેસ આકળ મળી જાય.
હા ના ફેશન ના ગેરફાયદા પણ હોઈ શકે હ
હા જો ફેશન ને ગલત રીતે સમજાવવામાં આવે તો જેમ કે અંધા અંધુ અંધાધૂંધ ટ્રેન્ડ ફોલો કરવું બિનજરૂરી ખર્ચ કરું કમ્ફર્ટ છોડવો કેવલ દીખાવા માટે પહેરવું અથવા બીજાની નકલ કરવી
હના હના કેવરે લોકો ફેશન ના નામે એવા કપડાં ખરીદે છે. અ પછળ તાળી વાપરાની જન આવે છે.
સાચી વાત છે એટલે બજેટ પણ જરૂરી જ છે. ફેશનેબલ હોવું એવું સારું પણ સમજદારી થાય.
હા ના હા ના હેલ્થ પર પણ અસર પડે છે જેમ જીમ મે ખૂબ ટ્રેન્ડ કપડે અનકમ્ફર્ટેબલ હેલ્પ્સ હિપ્સ હેવ એક્સેસરીસ હેવી એક્સેસરીઝ
હા એ તો સાચું ફેશન કમ્ફર્ટ અને હેલ્થ વિરુદ્ધ ન હોવું જોઈએ
હમ તો પૂછુ સવાલ એ સાચું ફેશન શો
હા મારા મતે સાચી ફેશન એ છે જે સ્વચ્છ હોય જે આરામદાયક હોય જે પ્રસંગને સૂટ થાય જે વ્યક્તિને ઉભાારે જે સંસ્કૃતિક અને આધુનિકતા વચ્ચે સંતુલન રાખે જે બજેટમાં હોય અને પહેરવાની વ્યક્તિ આત્મવિશ્વાસ નો અનુભવ કરે છે
વા ખુબ સુંદરસર નિકષ એતને ફેશન ફલો મે ફક્ત કપડે નિઇ સમજ મે પસંદ આવેય છે ઠીક હે બાત કરું છું બહેન બાદ મે
હા ઓકે